કેમ છો તમે, એકદમ મજામાં, મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે. સરખી રીતે આવી રહ્યો છે.
હા તો કેવો હાલ છે તમારા હમણાં આઈપીએલ ના બધા ટીમોનો કઈ ટીમને સપોર્ટ કરી રહ્યા છો તમે?
હું તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુને કરી રહ્યો છું, તમે?
અમે મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહ્યા છીએ. હમણાં જુઓને ને તમે હવે બધી આઈપીએલ ની મેચો ચાલ લી રહી છે એટલે અમારા જ ફળિયામાં જોવાની કેટલીણ ટીમ ના સપોર્ટ કરનાર કેટલાણ બધા છોકરાઓ છે. જેથી કરીને બા અલગ અલગ ટીમને સપો ર્ટ કરે છે એટલે હમણા કેટલા બધા અમારા દોસ્ત તારો જ હમણાં કેટલા બધા લડાઈ છે કે અમારી ટીમ જીતશે તમારી ટીમ જીતશે એમ કેટલા બધા અલગ અલગ ફળિયા ના લોકો પણ ઘણા બધા ટીમોને સપોર્ટ કરી રહ્યા છે. જેથી કરીને બધાની વચ્ચે લ ડાઈ થઈ રહી છે કે અમારી ટીમ જીતશે અને તમારી ટીમ જીતશે. જેથી કરીને ઘણી બધી એવી વાત તો આવી રહી છે કે એ ટીમ જીતશે તે ટીમ જીતશે તમારું શું કેવું છે એમને?
એ વાત તમારી સાચી છે અત્યારે જોવા જઈએ તો ઘણા લોકો એવું વિચારે છે કે તમે. ગુજરાતમાં રહો છો તો તમારે ગુજરાત ટાન્ડસ સપોર્ટ કરવો જોઈ અને જો તમે બેંગલોુરમાં રહો છો. તો તમારે બેંગ્લુરને સપોર્ટ કરવો જોઈએ પરંતુ એવું નથી હું એવું માનું છું કે તમારો જે. આઈડલ છે તમા જે આઈડલ પ્લેયર છે તેને તમે સપોર્ટ કરો તમારો આઈડલ પ્લેયર રોહિત શર્મા છે. તમે મુંબઈ ઇન્ડયસને કરો છો મારો આઈડલ પ્લેયર વિરાટ કોહલી છે તો હું વિરાટ કોહલીનેપ કરું તો આપણે બધા. લોકો એવું સમજવું જોઈએ કે આપણે બધા એક જૂથ છે અને આપણે એક જ દેશના છીએ તો આપણે ભલે ગમે. ટીમને સપોર્ટ કરીએ પણ આપણે તેઓના લીધે આપણી ઇમેજ. ખરાબ ના કરવી જોઈએ ને આપણી આપણી દોસ્તી ન ખરાબ કરવી જોઈએ તેઓના લીધે તેઓ તો. સાથે રમે છે જોડે રમે છે તેઓ ખુબ સારા મિત્ર બની જાય છે અને આપડે. તેમના લીધે લડાતા રહી જઈએ છીએ અહિયાં અત્યારે તમે જો. તો શુભમન ગિલ અને વિરાટ કોહલીએ બંને જોડે પોસ્ટ કર્યો હતો શુભમન ગિલે પણ પોસ્ટ કર્યો હતો ને વિરાટ કોહલીએ પણ. બને જોડે જોડી બાંધીને ફરતા હતા અને અહં આપણે લોકો. વિરાટ ટાઈગર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર કરવામાં આપણી લોકો ઝઘડો થઈ જાય છે આપણો અને. ખુબ મોટો ઝઘડો થઈ જાય છે એવું. થી કે નાના પ્રમાણમાં ઝઘડો થાય છે ખુબ મોટા પ્રમાણમાં ઝઘડો થઈ જાય છે અને દોસ્તી પૂરી થવા પર વાત આવી જાય છે. તો બધાએ સમજવું જોઈએ કે આ બધું ખુબ ખોટું થઈ રહ્યું છે આપણે સમજવું જોઈએ કે. આપણે બધા મિત્ર છએ આપણે બધા ભાઈ છેએ જેમ ક્રિકેટર. બીજાને ભાઈ સમજે છે મિત્ર સમજે છે તે આપડે લોકોએ પણ સમજવું જો અત્યારે તમે જો તો. અત્યારે ઇન્સ્ટાગ્રામ એ બરાબર વસ્તુ છે સારી વસ્તુ છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર સારા સારા જે. ખેલાડીઓ છે તેઓને ટ્રોલ કરવામાં આવે છે તો ઘણા બધા લોકો જે ટ્રોલ કરવામાં આવે અત્યારે તમે જુઓ તો એમ એસ ધોનીને ખુબ ટ્રોલ કરવામાં આવે છે કે એ ડોસો થઈ ગયો છે હવે એનાથી નારા પરંતુ એણે આપણા દેશ માટે આગળ જે કર્યું છે આપણને વર્લ્ડ કપ જીતાડ્યા છે અને એણે ખુદ પાંચ આઈપીએલ ટ્રોફી કમાઈ છે પોતાના માટે તો તેને તેઓ અચિવમેન્ટ નથી જોતા કે તેને શું અચીવ કર્યું છે પરંતુ તેની નિંદા કરવા પાછળ બધા લાગી રહ્યા છે કે એ ડોસો થ ગયો હવે એનાથી નારામનેને આ કરવું છે તમે ભલે ગુજરાતને સપોર્ટ કરો છો મુંબઈને. આરસીબીને સપોર્ટ કરો રાજસ્થાનને સપોર્ટ કરો પરંતુ તેઓ સમજવું જોઈએ કે ચેન્નાઈ વાળા. પણ એક સારી ટીમ છે અને સારા રમે છે બધા બધી ટીમને પ્રોત્સાહન આપવું જોઈએ એવું ના કર. આ ટીમને તમે ટ્રોલ કરો છો પેલી ટીમને ટ્રોલ કરોો તમે જેમ જોયું છે કે સ્ટેડિયમમાં. પણ ઘણા લોકો ઝઘડો કરે છે કે અમારી ટીમ આ છે તમારી ટીમ આ છે તમારી ટીમ થી કશું ના થાય અને આવું. કેમ થઈ રહ્યું છે તો તેઓ સમજવું જોઈએ કે બંને ટીમ સરખી છે અને બંને ટીમ આપણી દેશની. તો દેશ માટે આપણે સપોર્ટ કરવો જોઈએ ના કે ટીમોને તમાર શું માનવ છે.
હા તમારી એકદમ વાત સાચી છે કે હવે બધા જ ખેલાડી આપણા દેશના છે અને આપણા દેશ માટે. રમેશ પણ એવું લોકો માનતા નથી એટલે. જે ટીમમાં જે ખેલાડી હોય છે તેમને બધા જ રોલ કરે છે તમે કીધું તેમ પ્રમાણે હમણાં એમ એસ ધો. ટોલ કરી રહ્યા છે પછી રોહિત શર્માને કરે છે, પછી, વિરાટ કોહલીને કરે છે હમણાં જોવ નહી તમે ચાલો એક મેચમાં જે વિરાટ કોહલી છે કે, રોહિત શર્મા છે કે એમ એસ ધોની નથી રી શકી્યા તો તેમને ટ્રોલ કરે છે કે, હવે બોઢા થઈ ગયા છે હવે તેમણે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ એવું કઈ નથી પરંતુ બધા. તેમના ફેવરેટ. ખેલાડીના માટે જ ઉપર આવે છે એવું કઈ નથી એટલે બધા તેમના ફેવરેટ ખેલાડીને સપોર્ટ કરે, બધા લડાઈ છે અને મારા મારી પણ પણ વાત આવી શકે છે એટલે બધા એક જ દેશના. ખેલાડી છે તેમને બધાને સપોર્ટ કરવો જોઈએ એકને સપોર્ટ કરવો જોઈએ એ વાત બરાબર છે તમારી. એટલે ઘણા બધા ખેલાડીઓને સપોર્ટ કરવો જોઈએ જેમ કે નાલ્લા હમણાં. ઘણા બધા નાલા સેટારો ઉપર આવ્યા છે જેમકે વૈભવ સૂર્યવંશ થઈ ગયા પ્રિયાન. પછી સિમરન સિંગ છે એવા બધા ઘણા બધા પદાર બોલ બાર બોલ. અને ફોક્ક, તો અગિયાર બોલ માં એવી હાફ સેન્ચુરી મારી જાય છે તમે જોયું હશે તમ વૈભવ સૂર્યવંશિ ક્રિસ ગેલ ન રેકોર્ડ તોડી નાખવામાં એક જ બોલ થી ચૂકી ગયા હતા જેમને સનરાઈઝર હૈદરાબાદ ખિલા. ઓગણત્રીસ બોલમાં કેટલા છન્નું રન ફટકાર્યા હતા જેવ ફક્ત ચાર રન થી રેકોર્ડ તોડવામાં. પાછળ રહી ગયા હતા એટલે હમણા ઘણા બધા સિતારો આગળ આવી રહ્યા છે આઈપીએલમાં અને ઘણા બધ ધા એવા સિતારો છે જેમને આઈપીએલ ના સારું પર્ફોર્મન્સ આપે છે જેથી કરીને તેમને ઇન્ડિયન ટીમમાં પણ ચાન્સ આપવામાં આવ્યો છે હમણાં પ્રિન્સ દ યાદવને તેમને પફોરન્સ ના આધર હમણાં ટી ટવેન્ટી મુ આયલેન્ડ સામે રમાઈ રહી છે તેમાં ચાન્સ આપવામાં આવી રહ્યો છે. ખુબ જ સારું છે પણ આવા ઘણા બધા એવા ખેલાડીઓ છે જેમને સારું પર્ફોર્મન્સ આપ્યું છે પરંતુ તેમને તેના પર આગળ લઈ રહ્યા નથી હમણાં તેઓ મોહમ્મદ સમીર ની તમે વાત લઈ લો તમેં. કેટલું સારું પર્ફોમન્સ આપ્યું છે ડિસ્ટ્રિકમાં પછી રણજી માં પણ એને આગળની વર્લ્ડ કપ બે હજાર સતાવીસ માં તેમને ચાન્સ આપી શકતા નથી એવું ક રહ્યા છે એવું બિલકુલ કરવું જોઈએ નહી કેમ કે તેવું કેટલા સ્ટાર પ્લેયર રહી ચુક્યા છે પરંતુ આપણા સિલેક્ટર એવું માનતા નથી અને નવાને ચાન્સ આપી રહ્યા છે તો પણ તેઓ ફ્લોપ થઈ રહ્યા છે અને જુના ને બિલકુલ ચાન્સ આપતા નથી જુના થી એક યાદ આવ્યું કે હમણા ભુવનેશ્રર કુમાર ભી કેટલી સારી બોલિંગ કરી રહ્યો છે પણ તેમને આગળ ચાન્સ આપતા જ નથી હમણાં કેટલા વર્ષોથી તેઓ સારી બોલિંગ કરી રહ્યા છે સ્વિંગ કરાઈ રહ્યા છે ને ફાસ્ટ પણ લખી રહ્યા છે તો પણ તેમને આઈપીએલ સિવાય કશું ચાન્સ આપી રહ્યા નથી તેમનું કેટલું સારું પફોર્મ મેસ પણ આવી રહ્યું સે આવખતે આરસીબીને જીતાડવામાં તેમનું કેટલ સારું યોગદાન હતું પણ તેઓ સિલેક્ટરો નજરોમાં આવતા જ નથી અને તેમને લેવાનો ચાન્સ ધરાવતા નથી તેઓ આગળ તે સારી બોલિંગ હોટા તેમણે ઇન્ટરનેશનલમાં પહેલી જ બોલ પર વિકેટ પણ લીધી હતી પાકિસ્તાન સામે તો તો પણ સિલેક્ટરો તેમને લેતા નથી સમીને પણ એવું જ કહે છે કે તેઓની ઉંમર થઈ ગઈ છે હવે તેમને રમવું જોઈએ નહીં પરંતુ એવું બિલકુલ નથી તે એકદમ સ્ટાર પ્લેયર છે પણ તેઓ તેમને ઇન્ડિયન ટીમમાં લઈ રહ્યા નથી અને નવા નવાને ચાન્સ આપી રહ્યા છે જેમ કે પ્રસિદ્ધ ક્રિષ્ણા થી લેઈ લઉ તમ તે ફર રન જ આપી રહી છે કેટલી ઇકોનોમી થી રન આપી રહ્યા છે તો પણ તેમને ડ્રોપ કરી રહ્યા નથી અને આગળ વધારી રહ્યા છે તેમણે ફર્સ્ટ ટી ટ્વેન્ટીમાં કેટલા સત્તાવન જેવા આપ્યા તા નવની કોમીથી રન આપે છે તો પણ તેમને ચાન્સ આપ્યા કરે છે પરંતુ તેમ તને બિલકુલ ભુવનેશ્વર કુમારને ચાન્સ આપતા નથી તમારું શું કેવું છે?
તમારી વાત સાચી જ જે ભુવનેશ્વર છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે તેઓ ઉંમર નથી થઈ ગઈ તેઓ એકદમ ફિટ ખેલાડીઓ છે સમી છે સમી તો એકદમ ફિટમાં ફિટ ખેલાડી છે તમે જોઓ તો ભુવનેશ્વર અને સમી એકદમ સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કરે છે અને ઓફ સાઈડ જે યોર્કર નાખે છે તે અત્યારના નવ જુવાનો પણ નથી રાખી શકતા તેઓ યોર્કર તેઓ તેઓ યોર્કર ફેંકે છે તો એ તેમને સિલેક્ટર પસંદ નથી કરતા એનું કારણ શું છે તે આપણે તો નથી જાણતા પરંતુ આ આપણે એ જોવા જઈએ એક સાઈડ થી એકમ ફિકસિંગ લાગે છે મને તો બધું જ ફિકસિંગ લાગે છે કારણ કે આ લોકોને ચાન્સ નથી મળ તો ને તમે તો તમારી વાત સાચી છે કે એ મતલબ એ લોકોની વાત સાચી છે કે નવા ખેલાડીઓને ચાન્સ આપવો જોઈએ પણ પરંતુ જે જૂના ખેલાડીઓ છે જે આપણને આટલા વર્લ્ડ કપ જીતાડી ગયા છે આટલી ટ્રોફીઓ જીતાડી ગયા છે તો તેઓનું પણ માન રાખવું જોઈએ તે લોકોએ તમારું શું માનવું છે આ બાબતે.
હા તમારી વાત એકદમ સાચી છે હાલમાં જોઈ લેઓ ને સૂર્યકુમારે આપણને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તીજી વાર જીતાડી તો પણ તેમને એક એક વાર આઈ તેમની સીઝનમાં રન નથી આવ્યા એટલે તેમને ટી ટ્વેન્ટી કેપ્ટનમાંથી કર બાહર કાઢી દેવામાં આવી એવું કરવું જોઈએ નહીં અને રોહિત શર્માને બી તમે જોઈ લેવ તમેં કીધું એમ. જેમ ટ્રોફી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાડ્યું તો પણ તેમને ટી ટવેન્ટ આ વન ડે માંથી વન ડેની કેપ્ટન સી માંથી બાર કરી દેવામાં આવ્યું એવું કરવું જોઈએ નહી અને ભુવનેશ્વર કુમાર મોહમ્મદ શમી એવા બધાને પાછો ચાન્સ આપવો જોઈએ અને તેમને બે હજાર સતાવીસ ના વર્લ્ડ કપમાં તેમને ચાન્સ આપી એમને પ્રમાડવો જોઈએ જેથી કરીને આપણો વર્લ્ડ કપ જીતી શકે અને ત્રીજો સ્ટાર આપણા ટી શર્ટ પર આવી શકે પણ એવું સિલેક્ટરો માનતા નથી નવાને ચાન્સ આપી રહ્યા છે તે પણ સારું છે કે નવાને ચાન્સ આપી રહ્યા છે પણ તેઓએ એટલે ઇફેક્ટિવ આવી રહ્યા નથી અને ઘણા બધા રન આપી રહ્યા છે બુમરાહ સિવાય કોઈ પણ એવું બોલર નથી આપણી પાસે કે તેમનો સાથ આપી શકે એટલે આપણે સમી અને ભુવનેશ્વર કુમાર પર ટ્રસ્ટ દેખડવો જોઈ કે તેઓ બુ બુમરાહ સાથે સારી રીતે બોલિંગ કરી શકે અને આપણને બે હજાર સત સતાવીસ નો વર્લ્ડ કપ જીતાડી શકે, પણ સિલેક્ટર એવું હમણાં નવા નવા ખેલાડીઓ ઉપર ભરોસો જતાડી રહ્યા છે તે પણ સારું છે કે નવા નવા ખેલાડીઓ પર ભરોસો જતાડવો જોઈએ પણ હમણા હાલમાં પ્રસિદ્ધ ક્રિષ્ના પર ખુબ ભરોસો જતાઈ રહ્યા છે, પણ તેઓ ખૂબ સારી રીતે લાખી શકતા નથી, કેટલા રન આપી શકે છે તે ફક ત આઈપીએલમાં યે સારી રીતે બોલિંગ કરી રહ્યા છે, અને એવી ઇન્ટરનેશનલ મેચોમાં આવે છ છે અને ખુબ રન આપી જાય છે તો પણ એમના પર ભરોસો જટાય રહ્યા છે એવું કરવું જોઈએ નહી. અને સમ મી છે, ભુવનેશ્વર કુમાર છે, જેવા ઘણા બધા સારા બોલરો છે આપણા દેેશમાં તેમને ચાન્સ આપ આપવુ જોઈએ પણ સરકારે એવું બિલકુલ કરતી નહી, સિલેક્ટરો એવા શું કરીને હોય ટીમ બહાર કાઢે છે, પર પરી ખબર નથી, જેથી કરન તેમને ચાન્સ આપી જ રહ્યા નથી, જેથી ઘરે તેમનું કરિયર હવે પત્તી જવાનું કદાર પર આવી ગયું છે, તો પણ હમણાં મોહક સમી રણજીમાં કેટલી સારી બોલિંગ કરી, એક જ મેચમાં દસ દસ વિકેટો લઈ રહ્યા છે તો પણ તેમને કઈ પણ મેચોમાં ચાન્સ આપી રહ્યા નથી, જેમનું નામ જ નથી આવી રહ્યું લિસ્ટમા, જેથી ક રીન તેમના માટે ખુબ જ દુઃખ થાય છે, તમારું શું એવું છે?
તમારી વાત એકદમ સાચી છે, જો આપણે વાત કરીએ તો અત્યારે કોહલી એવું કહેવા માંગે છે, અને રોહિત શર્મા પણ એવું કહેવા માંગે છે, જો તમે બે હજાર સત્તાવીસ નું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તમને અમને રમાડીશો તો અમે ના નહીં કહીશું, અમે રમીશું, પરંતુ બી સી સીએ અત્યારે રમાડવા માટે દી હતી અને તમે અત્યારે જો તો રજત પાટીદાર છે, તે આ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેક ટુ બેક બે બે ટ્રોફી વિન કરાવી છે પોતાની કેપ્ટનશી થી. તો પણ તેમને ઇન્ડિયામાં એક પણ વાર રમવાનો ચાન્સ નથી મળ્યો, અને તે એક પણ વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નથ થી રમ્યા, તે આટલા સાર ફિનિશર છે આટલા સારા રમે છે તેઓ, તો પણ તેમને ચાન્સ નથી મળતા, અને દેવદત્ત પાર્ટિગલ છે તેઓ પણ ખૂબ સારું રમે છે. તેઓને પણ અત્યારે ટેસ્ટમાં ચાન્સ આપ્યો તો, પણ ટેસ્ટમાં પણ એક બી વાર રમાડ્યા નતા, તેઓને ભારત બેસાડ્યા હતા તેમને પાણી આપવા માટે અને એવું માટે જ રમ રાખ્યા હતા, જયારે તમે જુઓ અત્યારે પ્રસિદધ ક્રિષ્ણાની ત વાત કરી તો તેઓ વિકેટ લે છે આપણે માનીએ છીએ કે તેઓ સારા બોલર છે પરંતુ તેમને રન પણ તેટલા પડે છે એની જોડે તે તેઓ નથી જોઈ રહ્યા, ડેથ ઓવરમાં જે રનનો રનની રનગતિ ઓછી થવા જોઈએ તે ખુબ વધારે પ્રમાણમાં વધી રહી છે, તે ઘટી નથી રહી, તો એ બાબતે ધ્યાન દોડવું જોઈએ ધારો કે આ બાબતે કઈ રીતે આપણે કરીએ તો આપણે આ ક્રિકેટ વિશે આગળ વાત કરીશું ચાલો.
તો ચાલ.